અ.
બોયા.
બોલ શું કરે.
રાગવાન હેે
ખાલી તું.
હા ખાઈ ગું હવે વાસણ કરવાના છે.
મારે વાશમ કરવા.
વાસણ કરવાની ત્યાદવા આવું હી.
ઓ સચે તો જા.
હમ્મ હમ્મ
હા અને દરેક પછ પાછ.
નોને જઈ ન ભૂગણ્યા દે રા ફુર ભ દાદીએ તો ભાઈ ને ગયાકા. બાટન છોડવા કે. એ પાડવા પાડવા ખેંચી લ.
ત પાછું શીખવા જવાનું હોય ને.
હા પણછ બપ ની હિખવા જ. હ તણ વાગે જવું. આવોને હા.
હા તો જવાનું છે હોય નહ.
હમ્મ બપોર સુધી ખેતરમાં કામ કરજ ને બપોર ના નાંદ હું.
હમ હમ.
હ હમ બે.
બસ બીજો વ જ સાચશે ના ર ના કાઈ ને દાણુંથી રહ્યું જ તું.
હ અમારે થોડુંક રહયુંસ હવે ની આદવાનું.
ફઠેક.
કડી કડી જઈએે ઘડી ઘડી ઘર ના કામ કરીએ
હમ્મ આમાં તો આ વરસાદ કઈ કામ કરવા દે
કરવા તો ન દેતો પણ કોઈ કરવું પડે નેદવાનું છે તો પછી નેદીશ નખાય ને કેમ સાટા સુટ કે આવા તો ફ લ આવા કરે
હા ભાઈ કામ કરવું તો પડે ખેતર માં ઘડીક ઘડીક તો જવું તો પડે વરસાદ હોય નહ તોય
હમ તતરી લઈને જાય હતી ઘડી ઘડી ને જયા ને કડી સાતા આવે તો સતરી લઈ ને બેસીએ ને એવું બધું
અ દાળિયેત ની જવાત હોય ને આવવાનું
નાહી આ અંધારીયે બળી ન જવાતું અંધારીયે કેમ જવ ડવી માં સાકર કર નાખે તો નેડવી કેમ લોગડા ભીના થઈ જાય
હ
ખરના ખેચરમાં કામ કરીએે ખડી ખડી ખડી ખરના કામ કરીએે અને પછી પાછા પાર્લર માં જઈએ ત્રણ થી પાંચ વાગ્યા સુધી પછી પાછ પાર્લર માંથી પાંઠ વાગે ઘેર આવીને રસોઈ પાણી કરીને એવું બધું કરીએ કામ
હ
હમ
મારે દાડિયા કરો પણ આવે ને શું કર
આવાના થોડાક કર સાટાના દાડી હું ના કરી દઈશ આવા સાટા
કઈ ન દાડીયા હું આવવાના સાટા નાખશે
કડી ખેતર માં બેઠા ગા મારે ત સાટા આવી જાય
હા પણ કઈ કઈ કામ તો થાય નહી
નહી કામ આમાં ન કઈ થાય એટલે ઘર મેરે કરો તો જ થાય કામ
હા તો કડીક કડીક કામ કરીએ ને પછી જાય પાછા ગામમાં ઘડીક શીખવા બે કલાકને ખોટી થઈ ગ ત હાસ પડી જાય
હા કેયારે આવીને ઘરના કામ કરીએ ત્યારેત પડી જાય
હા સાત એ બર જ છે
એ હા હું કામ કરજોરાશે ત
ના રે ના નવરાવાથી હોય ઘર ના કામ કરવું ને
આવું જો આ બાજ તોય તો ખડી ક આવીજ વાડી વગના
હા પસ્યા હોય કનું કામ કરીને પછી નહીવીથી થા ને
હા
તયા ભય
નીગ્યા આવી ગયા
હા નલ નલવ
જ આવીએને ઘરના કામ કરી ને પછી ના લુગડા ધોઈ ને વાસણ કર્યું ને હંજવારી કજું ને મળલનામાંદા કર કું ને
હમ હમ
પછી ત ત્રણ વાગે ત ત્રણ વાગે તપાલર મજા હો શું છું ના
એ તો દાવાનું જ હોય જે આપડે બે કલાક તો દાવાનું જ હોય
હા બે કલાક શીખાય ઈ બને આપણે હમ
હ
ને હમ થોડું થોડું બધું શીખાય ને
હા
ખેતર ના કામમાં તો હાલો આવડે જાય તે આ નેદવાનુ તે તો નેદજે. તો આપડે પણ આઈ કામથી ખાય ને ધેરય કે આમ લાગે.
સરકારે કાઢું તો ભૂલાય થોડું.
હમ.
હ
સરકારે આપણા હાટું ઓલું કરે તો આપડે તો કાક મગજ માં બેહાડીને અ ઓલું કરવું પડે એમાં
હા શીખવું તો પડે જ આપડે તો. સરકાર મહેનત કરે ને આપણે કઈ ના કરીએ તો હું કામ નુ.
કઈ કામ નુ હોય સરકાર કયાં પછી ખોટું સરકાર ને પછી એમ કે તો સરકાર કઈ કર તુ નથી પણ સરકાર તો ઘણી સહાય કરે પણ આપડે જ નથી માનીય લેતા ને.
હા.
હમ. નેદવાનુ એવું તો સેલુંજ છે.
હમ ઘમુ હું કરે તો હું કરે.
ઘમુ એ લેસન કરે.
છેઠ
એ
અ સા છે ભણવાઈ ને
હા આજ તો નાહે જ આ બે દિ થયા શનિ રવિ મા રજા પાસે આવશે.
હા.
આજ ગરુવાર છે તો એટલે દસ વાગે જાય ને પાંચ વાગે આવે.
હું.
હમ.
યેને આડી થોડું ઘણું આવડી જાય તો એનું થઈ જાય ને.
હમ નહી થોડું ઘણું બટ ભણાવી જરૂરી છે ભણતર પે. બધું આજ ભણતર વગે નું તો કઈ હાલતું નથી.
ને આપડે મજૂર મણા ને હું હોય થોડું ઘણું આવડી જાય તે ઘણું.
હમ હમ. થોડું ઘણુ તો ભણાવવું જ પડે હવે આપડે તો ખેતી કામ કર્યા હતા આપડે તો ફાવી જાય ખે તી કામ માં પણ હવે પેજાને થોડું ફાવે.
હવે ની પેરજા હું કરે ખેતી કામ.
ન કરે ને એટલે થોડું ઘણ ઓલું હોય તો કઈ પણ ઓલું થાય આગળ વધાય એનાથી ભણેલા હોય તો. દુકાન માની એમ હાલે પછી.
એમ જ ને પછી કયાક મેપ હોય તો મેકવા થાય ને.
હમ ભણેલા હોય તો થાય ને નકતા કાઈ ન થાય.
હા આપડે તો ભેણા નહી.
આપડે તો પેલાના ઘડગીયે આવે કઈ ભણાવ્યા નહિ આપડે દાંતેડી પકડાવી ગયા નેદા કરીએે.
હ આપડે તો ભેણાને પણ છોકરા ના તો ભણાવે.
એ આપડે તો આવી નોકરી દેવરાવી તો હવે નેદવાનું ને ખોદવાનું આપડે
હા.
આપડે તો પેલ ભણાવવા જ પડે છોકરાઓને પેલાના વડવા ખાઈને. હેમજાની તો નિહાર્યું મા તહી કઈ વડવા ને કઈ નોતું. પરિસ્થિતિ એવી ભણાવી હ કે આપ.
હમ.
હવે તો આપડે. આપડી થોડીક પરિસ્થિતિ છે તો આપડે આપડી રીતમાં ભણાવીએે.
હા.
હમ. વરસાદ પાણી કેવા હમ વરસાદ પાણી કેવા છે.
સ હાર સા આટા જેવહારશે
હમ્મ રાતે હાર આ હતા
હા હા
ખારો છ એક આવી જાય હારો થી આવી જાય તો નેરા નદીઓ આવી જાય તો સારું
હા તો ક ખારું પાકે ખેતર મા નગર હું થાય
કાંઈ થાય ને ટ ટ માં થોડુંકાય થાય
હા
અ મેનડેવયમાંને જરૂર જ છે પૂજા બેઠ્યા છે એટલે
હમ્મ હમ્મ વટવટમાં કઈ દાળિ એ જવાય નહી ને કે ના કે
હા કઈ ન થાય ઘરના કામ તો થાય ને એટલા
હા કરનું થાય
માલઢોના વેહેંદા ને એવું તો થાય નીણ પૂરોને વહેંદા કરીએ ને પણ નવાસન કરીએ ને હા કરનું વાસન ને એવું બધું કામ કરી લે હતા બપર થઇ જાય ત ત્રણ વાગે ત પાર્લર માં જવાનું થાય
હા
પાર્લર માં જઈએ પાંચ વાગ્યા સુધી ના આવીએ ત ઘેર આવીએ ત રસોઈ ત નું કારાણું થઇ જાય હમ્મ
ના આપડે બે કલાક તો જાઉં છું પડે
હા ના વ્યા ઘરનુ કામ મેકીને જવું તો પડે સાઈબુ આવવાના લાગે હમ્મ દક્ષિતા કેટ કે ચાગું આવે
સારું આવે તો
હું કેમ દખ કે વટાણ ને આવી ગયા પછી બપરના હું કેમ ઘર કામ કરીને આવશ બપર ના
હા
દ્વાર તો જવું જ પડશે સાટા ધીમા ધીમા છે પણ હવે સત્રી લઈ ને જાવને
એ મારે કાલ આવું હતું પણ મજા દવાખાને ગઈ છે મવાને તો આવું હતું
હે એવડું છે
હમ્મ
હમ્મ ચાલ તો અમે એને ત્યા જ ન ઘરના કામ માંથી ઉછ કડીક કડીક વાડી માંગાય ડું ઘડીક પરડીકરના કામ કેવા
એવું બધું ઓળું કર્યું ત હાથ પડી
હમ્મ
પછી હું કેમ શું હવે ક્યાલું કે વાસતો જવું જ છે
હા
બેકને આવું ને ઘર ના કામ કરી ને પછી નિરાશ ની ગામ જ આવું પડ્યું
હમ્મ
હમ્મ ઘર કામ કરીએ ને વાત થામળા ને આ અને તેને એવું કરી લ હું ત ત્રણ વાગીધા હ
હું આપડે હમને બજ કાઢ લઉ પછી થોડાક લુગડા પીડા સા તે તો થોવા
છાટા જાય તો ને આવાને હુકવાય છેયા એવું થાય ઘર માં એ ખાયની લેટ સારી દઈની
લાઈટ તો હસોડીને નથી હસોડી આવી જ નથી જો આજેય વય ગય
હમ અમે તો કાલ લાઈટ પાણીની જ્યોતિ કેટલી સવરાવે રાતની હા
દગા આોતીને વાડીું રાતની વય ગ હસોડી આવી જ ના થતી મચ્છરાઈ તોળી નાખે સાવ
મચ્છરાની તો વાત કરોમાં હા
કવ હુ મચ્છરા લાઇટ વગર ના તોડી નાખે
હા હા ત એમથી તોાત ના કામ જ કરીએે એવા મશરા પડે
હ હ મચ્છરા નીંદર આવા દઈ તો સુય ને પછી તો કામ કરવું પડે ને
હા વાહો ટેબા ટેબા જેવા છે.
હમ એયા સાટા ચાલું રહે એમા હા
હા હદ હદ કરે છે ન
હમ એ આપડે સરખો વરહી જાયને
તો નો વાંધો આવે હમ.
હવે આશે એક આગ્રહ સરખો વરસે એવું.
આજ ની છેલ્લી આગાહી છે.
હા
હવે પૂરી થઇ જાય તો ખબર પડે અવે વરસાદ આવે તો ઓલો થયા છે.
હમ
હમદવા બે હું આારું
એું પાઈને અજવા ન દે તો બીજ હ વર્ષ તો
હા તો સારું થા હેને નયતર હું સારું થાહે
હવે ર હારું થાય તો કઈ થાય નહી તો શું કામ નુ.
તો વાતે જ છે જો આવતું હોય તો તો
હા
ખેતર નું કામ નહી થાય ઘરના તો કામ થાહે થોડા થોડા.
હા ધરના થાહે
હમ ધર ના કરશું.
હમ
હમ ભાડે
ના ધેર છે આવા ક્યાં જાય?
ઈ જ વાત આવાના તો પણ કો હવે તો આવાના કઈ ખાતરું બાતરુ કાંઈ તો મહ હાના ન કો એવડા કરે લાવ
લાવે નઈ ને આવવાના દાડિયા કોઈ જાય નહી તો દાળિયા હુંમે
ના દાળિયા તો પણ આ ટહ ટહયુ ઓલું થાય તો દાળિયા જાય ને
હા
હમ
એવતન કે રસ છે.
બધા ઘેર અમે ફરી હાવ
હમ હમ
હમ આપડે તો કઈ ફરી રહુ જ નય
નઈ આપડે તો જવાનું જ હોય આપડે તો નવર્યા નઈ કડી કઈ.
હા આપડે ખેતી કામ કરી લઈએ ખેતી માંથી ઉકેલી એટલે પાર્લર માં જઈ આવી પાર્લર માંથી થી ઘેર આવીએ તો રસોઈ કામ હોય. રસોઈ કામ કરી લઈએ કામ જ કરવાનું.
આપડે તો નનેવરાજ ન હોય આપડે તો બે બે કલાક તો ના જું જ પડે ઘરના કમે કે નહી.